હેલો હલો હેલો હલો
બોલો
બોલો મજામાં બેન.
એકદમ મજામાં તમે કેમ છ
બસ જો સારું છે અને હમણાં જ તે રસોઈ પૂરી કરીને બેસી તું આજે તો બોલો મેં ખીચડી બનાવી છે તો મને એમ થયું કે ચલો આપડે આજે ખીચડીનોો જ ટોપિક લઈ લઈએ કે એની ઉપર શું શું ઓલું મતલબ એના વિશેની વાતો આપણેે કરીએ બરાબર અમે આજે તો ખીચડી કઢી જ બનાવી છે સિમ્પલ ગુજરાતી માં આપડે જે વાનગી બનાવે ને એ રીતની પણ પછી એમ થયું આજે ઘરે વાત કરી ને કે ખીચડી કેવી બનાવી છે તો બધા એટલી અલગ અલગ જાતની ખીચડી કીધી ને કે મગની દાળની ખીચડી બનાવો મારી ડોટર ક કે મગની દાળની બનાવ અને મારા સસરા આજે અમારે તો વેજીટેબલ ખીચડી ખાવી છે એટલે એટલું કન્ફ્યુન થઈ ગયું ને તો અંતે તો પછી સદી ખીચડી કડી જ બનાવી દીધી પણ મને એમ થાગ કે આપણેે એક ખાલી વસ્તુ વાનગી કેહેવાય કે ખીચડી પણ ખીચડીમાં બી કેટલી બધી ટાઈપ હોય છે એમ કે આપડે બનાવી શકીએ જેમ કે મગની દાળ ની ખીચડી બનાવી દઈએ પછી વેજીટેબલ ખીચડી ખીચડી બનાવી શકીએ પછી અમે તો છે ને તુવેર ની દાળ ની ખીચડી પણ બનાવીએ એમ પછી હવે ખાલી વેજીિટેબલ્સ ના નાખીએ ને તો વઘારીએ તો એને મસાલા ખીચડી કહી દેવા એમ પછી શિયાળો હોયને તો ત્યારે તો ખાસ અમે બાજરાની અને જુવાર ની ખીચડી કરીએ અને શિયાળામાં ખાસ આપડે કેવું ઉનાળામાં તો બાજરો એટલો બધો ગરમ પડે એટલે ના યુઝ કરી શકીએ આમાંથીથી શિયાળામાં તો અમારા ઘરમાં લગભગ પંદરેક વારખત પંદર થી વીસ વાર બાજરાની ખીચડી થઈ જતી હશે એમ પછી જો ઉપવાસ હોય ને તો આપડે ખીચડી તો બનાવી પણ એમાં પાછું કેવું કે સામાની ખીચડી બનાવી દઈ એમ પછી ક્યારેક અમે આમ સાજી ખીચડી બનાવી હોય ને અને હેલ્ધી બી બવવું હોય વેજિટેબલ વાળું તો અમે લોકો પાલકની કે ઓટ્સ ની ખીચડી બનાવી દઈએ એટલે એમ થાય કે કેટલી બધી ખીચડીની ટાઈપ હોય છે અને પાછું એનું એવું નથી કે ચલો સાદી ખીચડી બનાવી દીધી ને તો હેલ્થવાઈઝ એના કાંઈ બેનિફિટ નથી હોતા એમ તો ખીચડી ખાય ને એક તો સારું પાચન માટે બહુ જ સારું એમ કે પેટ હળવું રે ને આપણી પાચન શક્તિ ત કે આખા આઠવાડિયામાંજ ક કદાચ ભારે ખાઈ લીધું હોય કે કઈક બારનુંું ખાઈ લીધું હોય તો ખીચડી ખાઈ ને તો એક બેલેન્સ કરી દેમ આપડા ડાયટ માટે પછી એમ શરીર માં બી તાકાત રહે કારણ કે જંક ફૂડ કરતા આપણું કે છે ગુજરાતી સાદું ફૂડ છે એ સારું એમ અને પેટ ભી ભરેલું લાગે એમ કે ખાલી ના લાગે રાત્રે આપડણે સાંજે ખાધી હોય તો બીજે દિવસે સવાર આરામ સુધી નીકળી જાય એમ તમને શું લાગે છે આ વિષય ઉપર
એકદમ સાચી વાત છે ખીચડી તમને બહુ ભાવે એમાંય સારી ખીચડી એમાંય છાસ નાખી ને એકદમ ઘોળું બનાવીને પીવાની જે મજા આવે વાત ન પૂછો અને મારા ફાધર તો એને ફેણીને આપે મારી મમ્મી ની એક સ્પેશિયલ રેસીપી છે મીન્સ ખીચડીમાં એ ખીચડી તુવેર દાળની બહુ સરસ બનાવે છે તો તુવેર દાળમાં ઓલા લાલ મરચાં અને થોડુંક ધાણ આ એવું બધું નાખે ને કઈક સરસ રીતે બનાવે તો ઈ મન ભાવે પછી મારા ફાધર અહિયાં છે અ તો મારા ફાધર ને કુકિંગ બહુ સરસ આવે છે તો મારા ફાધર તુવેરદાળ ચોખાની- - વેજીિટેબલ્સ ને બધું ડ્રાયફ્રૂટ એવું નાખેને બધું બનાવે. હું છું તો હું ગિરનારી ખીચડી બનાવું ગિરનારી ખીચડી માં લગભગ બધી દાળ આવી જાય. જે કઈ દાળ હોય આપડી બધી દાળ નાખવાની સપ્રમાણમાં- - અને પછી અમે એની સાથે બધા વેજીસ નાખવાના- - અને પછી ઈ ખીચડીને માખણ માં બનાવવાની માખણ માં- - થોડુંક સાથળીને બનાવાની અને પછી- - એને કઈ કુકર માં નઈલે આપડે માટીના પાટા હોય ને એમાં બનાવાની પાટીઓ આવે ને એમાં- -
અને એ પાારટી એમાં બનાવેલી જે ખીચડી હોય- - એટલી હેલ્ધી અને સુપર ફૂડ લાગે- - ડાયજેશનમાં ખુબ સરસ ર અને તમે ખાવ ને તો તમને એમ થઇ જાય ઓહો- - તમે એમ ખરેખર એમ કે ને સ્વર્ગમાં સ્વર્ગ નો આનંદ લાગે પેટ ને તમારા- - કે કઈ અદભુત કે પેટની રાહત રે- - અને ખીચડીની બેનિફિટસ એ બહ ઘણા છે. કારણ કે તમે જેમ જેમ એ ખાતા જશો ને એમ એમ તમારા પેટમાં રાહત એ બહુ થશે અને- - ડાયજેશન સિસ્ટમમાં બહુ ફેરફાર થશે. એટલે મને આવી ખીચડી બહુ ભાવે પછી પાલક ખીચડી- - પછી અ- - પછી કઈક એક લસણય ખીચડી- - ડ્રાયફ્રૂટ નાખીને બનાવેલી ખીચડી- - એ બધું અલગ અલગ પ્રકારની ખીચડી આવશે તો એ તમાને બહુ ભાવે એમ- - તમે ખાધીશું અલગ અલગ પ્રકારને?
હા અમે કરીએ અલગ અલગ કહું છું ને જો શિયાળામાં અમારા બાજરાની ખીચડી થાય પછી ક્યારેક- - પાલકની ખીચડી થઈ જાય- - અને અમારે તો છે ને ઘરમાં ફિક્સ જ કરી દીધું છે કારણ કે કેવું થાય રવિવારે આપણેે બાર નનું ખાધું હોય અથવા- - બારું નોાધ હોય તો કંઈક નાસ્તોાધોય આપડું આખું શડ્યુલ જ વિખાઈ ગયુંય ને રવિવારનું- - તો અમારે ફિક્સ જ છે ઘરમાં દર સોમવારે અમારે- - કોઈને પૂછ્યા વગર ખીચડી કરી દેવાની હા કઈ રીતની ખીચડી ખાવી ને પૂછીય- - પણ બાકી અમારે ફિક્સ જ છે ખીચડી કરી દેવાની- - અને પાછું કેવું છે આપણે ઈન્ડિયામાં જ રહીએ છીએ ને પણ તમે જુઓ ને કે અલગ અલગ રાજ્ય હોય ને- - એ પ્રમાણે ખીચડીનો ટેસ્ટ અલગ હોય ખીચડી સાથે ખાવાની વસ્તુ અલગ હોય- - જેમ કે આપડે છે ને ગુજરાતમાં તો આપડણે ખીચડી કઢી જ ખાઈએ મોસ્ટલી એવું હોય- - આ બધું બીજી બધી ફ્લેવર મતલબ બીજું કઈક નાખી શાકભાજીની હવે પેલા તો- - ખીચડી કઢી ગાય અને તમને ખબર છે રાજસ્થાનમાં છે ને કઢી ન બને- - ખીચડી હોય ને મેં બહુ જ વધારે પડતું ઘી નાખી દે અને એકદમ- - આમ કેવાય ને માખણ જેવી કરી નાખે એવી ખીચડી ખાય અને અલગ અલગ- - દાળને એવું બધું ટ્રાય કરી શકું- - એને પાછું હવે કેવું આપણે ગાજર વટોણા નાખીએ ક્યારેક પાલક ટમેટા ફણસી- - અમે તો ક્યારેક મકાઈ પણ નાખીએ તો શું થાય કે એનાથી ટેસ્ટ ભી વધી જાય ખીચડીનો- - અને આપણને પોષણ બી મળી જાય એમ છોકરા હોય તો એ લોકો માટે હેલ્થ- - આપે જે ફૂડ એ લોકો શાક નોર્મલી ન ખાતા હોય તો એ બધું ખીચડી નાખ- - દેને તો પાછા ખબર બી ના પડેને એમ જ બી બોલે- - કે બહુ સરસ ટેસ્ટ હતો આજે મોમા. તો એવી રીતના ઈ લોકો ખાઈ લે અને અમારે તો ઘરમાં વડીલો છે એટલે શું ઈ લોકો- - લોકોને બી પેટ માટે સારું પડે તો એવી રીતના અમે ખીચડી ક્યારેક કરી દઈએ. અને ખીચડી કરી હોય ને ત્યારે મેં એક વસ્તુ જોય છે બીજી કઈક કરી હોય ને- - તો ક્યારેક કઈક વસ્તુ વધી કરી હોય પણ ખીચડી તો લગભગ- - ભાગ્યે જ અમારા ઘરે વધી હશે બોલો ક્યારેક માફ ફરી ગયું હોય ને કે- - થોડુંક ઓછું વધતું બી થઈ ગયું હોયને- - તો મને અત્યારે યાદ નથી કે ખીચડી કોઈ દિવસ અમે ફેંકી દીધી હોય ભાવે એટલું ને તો ક્યારેક ભૂખ ની બી ખબર ના પડે એમ તો ખીચડી અમારે તો પતી જ ગયો એમ અને મને ભી બહુ સારું લાગે કારણ કે એમાં મહેનત ઓછી થાય વાસણ ઓછા ધોવાના એમ થાય કે ક્યારેક આપણને બી શાંતિ લ કે ઓછી મહેનતેને ઓછા કા આપડી ર એક દિવસ ની પતી જાય તમને શું લાગે
તમારી વાત એકદમ સાચી છે હ અમારે તો ક્યારે ખીચડી વધી હોય ને તો અમે ખીચડીને મસ્ત પાછી પેલી સાદી ખીચડી હોય ને એને માસ્ તમારા મમ્મી છાસ માં વઘારી નાખ્યો લસણ બસણ નાખી સરસ મજાની વઘારે એકદમ કોળી ટાઈપ ઢીલી કર નાખ અને એમાં બધું પેલું કેહેવાય ને કે વેજીસ જેમ કે વટાણા ગાજર ને એવું બધું નાખે પછી થોડીક બીજી કઈક વધી હોય તો અમે ખીચડીના અને ભાત ના મુઠિયા બનાવી જેટલા મસ્ત થાય અને ક્યારેક ખીચડી ના પેલા થેપલા બનાવીએ ખીચડીના થેપલા ખાવાની મજા ઓર લાગે ખરેખર ખીચડી છે ને એવી વસ્તુ છે ને એને ગમે એની સાથે મેચ કરો એ મળી જ જાય એમ અને તમને એ કેને કે એને ખાવાની મજા એ ઓવ લાગે
હ
તો ખીચડી તો એમ કે બધી રીતેમ તો બેનિફિટ વાળી છે જ તે ડાયજેશન માટે સારી છે પણ ખીચડી વધી હોય તો એની વાનગીઓ કેટલી બનાવી શકે કે આપડે જેમ કે મેં તમને કીધુંું થેપલાયા ના બને મુઠિયા બને પરાઠા બને અત્યારે મેં જોઈ ત એક રેસીપી જેમાં ખીચડી ના પકોડા બનાવે છે અને ઈ પકોડા વધારે ફેમસ થાય છે એટલે ક્યારેક એમ થાય કે ખીચડી ખરેખર દેવી જેવી છે કંઈક નું કઈક એનું ક્રિએશન થતું રહેસ ખીચડી અને ભાત નું કેમ નવું બનાવવું એનું શું નવું કરવું બસ એનાથી જ બધું ચાલે છે આખું એમ એટલે ખીચડી તો ખરેખર કેવાય ને કે ભોજન માટે આમ ઉત્તમ તો ખરી તમની ખીચડી વધારે ભાવે ને
હા અમારે તો કઉ છું ને જો અઠવાડિયા માં એક વાર તો બને અને અત્યારે વચે છે ને મારા સસર તબિયત નહોતી સારી થોડુંક ખાવાનું ને બધું વધી ગયું હતું ને કે ઉમર થાય પછી એટલું હલન ચલન ના થઈ શકે ફિઝિકલ એક્ટિવિટી ના રેમ તો ડર ડૉક્ટરે જ કીધું છે કે તમે એને સાદો અને પૌષ્ટિક ખોરાક આપો એટલે હવે તો ડોક્ટરો બી એમ કે છે કે ખીચડી છે તમે એવા થોડાક સાદા ખોરાક ને તમે ક્યારેક તમારા ડાયટમાં અઠવાડિયામાં એક બે વખત એડ કરો ને તો તમારા હેલ્થ માટે બી સારું બાકી અત્ય્યારે તો તમને ખબર જ હશે એ બધા લોકોને ફાસ્ટ ફૂડ એટલું ભાવે એમાં ખાસ કરીને નાના છોકરાઓ ને ને આપડી જેવા યંગ લોકોને એટલું ફાસ્ટ ફૂડ તરફ થાય ને તો એમ થાય કે જો આવું અઠવાડિયામાં એક બે વખત આવું ખીચડીને એું સાદું ભોજન કરી દઈએને અથવા ખીચડી જ કરીએ પણ એનો સ્વાદ ફેરવી દઈએ કે એક વખત મસાલા ખીચડી કરીએ તો એક વખત પાલક ખીચડી અથવા એક વખત સાદી ખીચડી કઢી કે વેજીિટેબલ નાખીને કરીએ તો બઉ હેલ્ હેલ્થ માટે બી સારું અને એમ આપડે ઘરમાં માથા કુટના થાય શું બનાવ શું બનાવ અ મને એવું લાગે કે અત્યારના આપડે તો એ બહુ મોટો પ્રશ્ન એમ હોય કે સાંજે શું બનાવશું આપડે એમ તો ખીચડી આમ ઓલ ટાઈમ ચાલે ને એવું કે કોઈને કંટાળો બી ના આવે કે યાર આજે કેમ ખીચડી બનાવી અને તમે કહો છો ને એમ બધા સાથે ચાલી જાય કઢી હોય છાસ હોય દહીં સાથે બી ચાલી જાય ક્યારેક અમે લોકો છે ને સલાડ કરી નાખ્યા મસાલો કરીને સલાડ કરી નાખી કોબી નું સલાડ કરી દેએ ક્યારેક ટોમેટા કેપ્સિકમ નું સલાડ કરી દેએ તો એમાં ભી ખીચડી ચાલી જાય અને ક્યારેક સલાડ ની બદલે આપડે શાક વધ્યું હોય ને જો સવારનુંું ક્યારેક તો ખીચડી બનાવી દીધી તો શાક અને ખીચડી ભી ચાલી જાય અને કાઈ ના હોય ને તો છેલ્લે અમારે તો ફિક્સ છે કે પાપડ અથાણું અને ખીચડી સાથે લઈ લેવાની એટલેમ સાદું ભોજન થઈ જાય હેલ્ધી ભોજન થઈ જાય અને બધાને ભાવેને બધા ખુશ રહીને પેટ ભરી લે ને એવું થઈ જાય અમારે તો તમે શું કહો છો
એકદમ સાચી વાત છે ખીચડીને ચા ચરિત્ર હહીન કહેવાય આમ તો કે ફરી ના કે ચાહે તે જો ચા પડે ચા કોઈની ઉપર પડે મીન્સ કે ક્યાંય પડે અથવા તો એમ કે ને ચાની માટે એક શેર છે કે કે જે એક કપમાં પીવે એની માટે ચરિત્ર વાનકીીએ પણ અલગ અલગ કપમાં પી હોય તો ચરિત્ર હિમ કહેવાય એક જ વ્યક્તિ અલગ અલગ કપમાં જ પી હોય તો એ ચરિત્ર હિમ કહેવાય અને ખીચડી એવી કે આપડણે ખીચડી રૂપે ખાઈએ તો ઠીક છે પણ અલગ અલગ રીતે ખાય તો એ એનું ચરિત્ર નું હનન થઇ જશે એમ તો ચા અને ખીચડી ઇઝ ધ બેસ્ટ થિંગ્સ ઇન્વોલ્વ હોય કારણ કે ચાય વગેર ના ચાલે ને ખીચડી વગેરે ચાય ન ચાલે કારણ ખીચડી એક એવું પાવરફુલ ફૂડ છે આપડા માટે કે જે આપણા પેટ ની સિસ્ટમ સરખી કરે એટલે લગભગ મેં એવું જોયું છે કે આપણા ગુજરાતમાં કચ્છી માળું હોય ને એઈ લોકો બધા આખા મગની ખીચડી બનાવી ને ખાય અને ઈ ખીચડી ખાય એનાથી લોકો ન બોડી એક એકદમ સ્વસ્થ રહેે લગભગ રોજ રાતે એ લોકોને ઘરે ખીચડી અને કાચું દૂધ જ હોય એટલે ખીચડી ખરેખર છે ને સ્વાસ્થ્ય માટે છે તો સારી રીતે ચાલો હવે અત્યારે મારી વાત પૂરી કરું છું પછી પાછા
હા ચાલો અને અમે આજે બનાવેલી ખીચડીનોો આનંદ લઈ લઈએ પછી મળીએ આપડે
પાક ચલા જોોગ એક
બાય